કેમ છો કેમ છે?
કાર કેમ છો?
નમસ્તે હું મજામાં છું તુમ કેમ છે?
એ કેમ છે?
હા, હું પન મજામાં છું આજે મને તારી સાથે વૈવાહિક જીવનના વિષય પર વિસ્તાર
હું પનમજામાં છું આજે મને તારી સાથે વૈવાહિક જીવનના વિષ પર વિસ્તારથી વાર વા વાત કરવાની છે.
વાહ, ખૂબ સરસ વિષય છે વૈવાહિક જીવન એ ફ ક્ત બે વ્યક્તિનું સાથે રહવું નથી પણ પ્રેમ વિશ્વાસ સમજ જવાબદારી અને સાથે જીવન જીવવાની એક સુંદર સફર છે.
અ આપકી બાત સુનને આને આ રહી હે મુજે અ જોરસે બાત કરો ના ફિર
હાં હાં ઠીક હે કરતી હું આપ પઢીએ અબ બોલીએ.
હાં, લગ્ન પછી જ જીવનમાં ઘના બદલાવે છે ફક્ત અ નવા ઘરમાં જવું એટલું જ નહીં પણ નવું ના તો નવી જવાબદારી, નવી આદતો અને નવી સમજદારી પણ આવી છે.
બિલકુલ એટલે વૈવાહિક જીવન સફળ બનાવવા માટે પ્રેમ સાથે ધીરજ, આદર, સંવાદ અને સહકાર્ય પણ ખૂબ જરૂરી છે. વૈવાહિક જીવન શું છે?
અ મારા મતે વૈવાહિક જીવન એટલે તે બે વ્યક વ્યક્તિ નું એક બીજાના સાથે વિશ્વાસપૂર્વક જીવન જીવવું. એમાં ફક્ત પત્ની, પત્ની, પત્ની પતિ નથી પણ મિત્ર સાથે દ સલાકાર અને એક બીજાના સુખ દુખાના ભાગીદાર બનવું પ્યાન આવે છે.
વા એટલે લગ્ન પછી ફક્ત સાથે રહવું નહી પણ સાથે નિભાવું પણ મહત્ત્વનું છે.
અ એકદમ સાચું અ, સાથે નિભાવવું, એકબીજાને સમજાવું અને પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરવું આ બધું વૈવાહિક જીવનમાં ભાગ છે.
લગ્ન પછી જીવનમાં શું બદલાવ આવે? લગ્ન પછી જીવનમાં સૌથી મોટો બદલાવ કાયો આવે છે?
સૌથી મોટો બદલાવ ક કયો આવે છે?
સૌથી પહેલો બદલાવ એ છે કે હવે નીમ નિર્ણય ફક્ત પોતાના માટે નહીં પણ બંને મળીને લેવાના હોય છે. રોજિંદુ જીવન ખર્ચ, પરિવાર, સમય, ભાવનાઓ આ બધું
હા, લગ્ન પહેલા વ્યક્તિ પોટની રીતે જે વાત તો હોય પણ લગ્ન પછી એક બીજાની આદતો પસંદ ના પસંદ સભાવ બ તો સમજાવું પડે.
હા પસંદ, નાપસંદ સ બિલકુલ એટલે લગ્ન પછી સમજ અને સહનશિતા બંને જરૂરી બની જાય છે.
ક્યા-ક્યા છે જ?
એટલે લગ્ન પછી સમજ અને સહનશીલતા બને જરૂરી બની જાય છે.
સૌ ક્યા-ક્યા
ગા એટલે લગ્ન પછી સમજ અને સહનશીલતા બંને જરૂરી થી બની જાય છે.
હા એકદમ વિશ્વાસ નો મહત્વ
ઘણા લોકો કહે છે કે વૈવાહિક જીવન પ્રેમ પર ટકાયેલું છે. શું ફક્ત પ્રેમ પરંતુ છે?
ક્યા? ક્યા?
ઘણા લોકો કહે છે કે વૈવાહિક જીવન પ્રેમ પર ટકેલુ ટકાયેલું છે શું ફક્ત પ્રેમ પૂરતું છે?
એટલે પતિ પત્ની એકબીજા ની સન્માન આપે, એકબીજાની વાત સંભાળને અને નાની મોટી ભાવના સમજાય એટલું જ મહત્વનું છે.
પ્રેમ ખૂબ જરૂરી છે, પણ ફક્ત પ્રેમથી બધું નથી ચાલતું આદર વિશ્વાસ, સંવાદ, સમજ, જવાબદારી આ બધા સ્તંભ પણ જરૂરી છે. જો પ્રેમ હોય પણ આદર ન હોય તો નાતામાં તકલીફ આવી છે.
એ સમયે ધીરજ અને સમજ બન્ને જરૂરી બને નવું ઘર સમજવા સમય લાગે લોકોને ઓળખાવા સમય લાગે પોટાની જાગ્યા બનવાના ત્યાન સમય લાગે એટલે પતિ નો સપોર્ટ ખુબ બની છે
હા એકદમ વૈવાહિક જીવનમાં વિશ્વાસ કેટલો મહત્ત્વનો છે.
ઘણા લોકો કહે છે કે પતિ પત્ની મિત્ર જેવા હોવા જોઈલ શું તું
ખૂબ મહત્વનો વિશ્વાસ એ નાતાઓ આધાર છે જો પતિ પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત હોય તો મુશ્કેલ સમય પણ સરળ બની શકે. પણ જો શંકા, છુપાવવુ અસત્ય બોલવું વધી જાય તો નાતામાં અંતર આવવા લાગે. હા વૈવાહિક જીવનની જાન
ઘરકામ ફક્ત સ્ત્રી ની જવાબદારી છે આ વિચાર યોગ્ય છે?
જો પતિ પત્ની ખુલ્લા મનથી વાત કરે પોતાની ભાવના કહે સમસ્યા સમયે ચર્ચા કરે તો ગલતફેમી ઓછી થાય.
મારા મતે નહી આજમાં સમયે ઘર બનેલું છે એટલે જવાબદારી પેન બનેવની હોવી જઈએ. કોઈ બહાર કામ કરે કોઈ ઘરમાં વધારે સમય આપે પણ એકબીજાની મદદ કરવાની જરૂરી છે.
એકદમ નાની વાતો પણ સમયે કહી દેવાથી મોટો પ્રશ્ન બનતો નથી.
એકદમ ઘરકામમાં સાથ આપવું પણ પ્રેમની અભિવ્યક્તિ છે.
હા એ સમય ધીરજ અને સમજ બંને જરૂરી બને નવું ઘર સમજ વા સમય લાગે, લોકોને ઓળખવા સમય લાગે, પોતાની જાગ્યા બનાવવા
ખૂબ જરૂરી સ્ત્રી માટે તે માયકા પેન મહત્વનું હોય છે અને સાસર પેન એટલે પતિને સમજદારી થી સંતુલન રાખ વું જોઈએ અન્ય સ્ત્રીએ પેન બંન્ને પરિવારો આદર રાખવો જોઈએ.
હા જો પતિ સાથ આપે, સમજ આપે તો સ્ત્રીને નવું વા તાવરણ અપનાવવું સરળ થય જાય.
હા તુલના ટોકાટોકી અને પક્ષપાતથી સમસ્યા હોઈ શકે
પતિ પત્ની મિત્ર જેવા હોવા જોઈએ ઘણા લોકો કહે છે કે પતિ પત્ની મિત્ર જેવા હોવા જોઈએ શું તું પણ એ માને છે.
આજકાલ ઘના દંપતિ વ્યસ્ત જીવન જીવના હોય છે એમાંના તને સમય
હા જરૂર જારે પતિ પત્ની મિત્ર જેવા હોય ત્યારે નાતામાં ખુલ્લા પણ આવે છે હસવું મજાક ચર્ચા
કારણ કે ના તું માંગે છે ફક્ત સાથે એ ઘરમાં વું એ સમય આપવું નથી. સાથે બેઠવુ, વાત કરવી, બહાર ફરવા જવા એક
બીજાની બાત સંભાળવી આ બંધુ નાતે તાજુ રાખે છે.
એ તકે ફક્ત ઔપચારિક નાતું નહીં પણ મૈત્રી પણ જરૂરી એકદમ મૈત્રી નાતાને હાલવ કું ઉષ્ણ અને મજબૂત બનાવે છે.
હા નાતામાં ઉષ્મા જાળવી હોય તો આ સમય આપવો જરૂરી.
હમમ. હા એકદમ સામાન્ય બે અલગ વ્યક્તિઓ છે બેના વિચારો, આદતો પરિવારની તો અલગ હોય એટલે મતભેદ થવા સ્વાભાવિક છે પણ મહનવતી વાત એ છે.
ખૂબ કેમ છે થાકી ગઈ હોય તો આરામ કર આભાર. માફ કરજો હું તારી સાચ સાથે છું. આવા નાના શબ્દ પ્યા નાતાની ખૂબ સુંદર બનાવે.
ઝઘડો થાય જ તો શું કરવું?
એકદમ.
જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે શું કરવું જોઈ જે?
જરૂર અસમત હોવું ખોટું નથી પણ અસમત થઈએ ત્યારે ના આદર રાખવો જરૂરી તું ખોટી છે એવું ખવા કર કરતા મને આ રીતે લાગે છે એવું ખવામાં વધારે યોગ્ય
પહેલી વાત ગુસ્સામાં કઠોર શબ્દ ન બોલવા, બીજી બાત સામને વાળાની વાત પૂરી સાંભનવી. ત્રીજી વાત બધું જીતવા માટે નહીં પણ સમાધાન માટે બોલું અને ક્યારેક થોડી વાર શાંત રહી. પછી વાત કરવી પણ સારું રહે.
વાહ આ તો ખુબ ઉપયોગી વાત છે બોલવાની રીત થી પેયાના આગે સમસ્યા હલ થઈ જાય.
હા ગુસ્સામાં બોલાયેલા શબ્દ પાછા નથી આવતા.
બિલકુલ.
એકદમ એટલે વૈવાહિક વેવાહિક જીવનમાં ભાષા ખૂબ મહત્વની છે.
ખૂબ ન નકારાત્મક અસર કરે ગુસ્સામાં મહનાની થાય કોઠારો શબ્દ વપરાય અને અહંકાર હોય તો કોઈ માફી મંગવાના તૈયાર ના થાય થઈ નાતામાં દોરી વધતી જાય.
હા આ ખુબ સુંદર વાત છે લગ્ન પછી મારા નિર્ણય કરતા નો નિર્ણય મારી સમસ્યા કરતા આપની સમસ્યા મા તો શુ કર તા આપનું શું. આ ભાવ આવે તો નાતું મજબૂત બને.
એતને એક તી તરીકે જિવુ
વૈવાહિક જીવન તે મોર જ કાર્ય બનેલૂ નાતું છે, વિશ્વાસ અને આદર નાતા ના મજબૂત આધાર છે. ખુલ્લો સંવાદ ગલત ફેમી ઓછી કરે છે, મતભેદ સામાન્ય છે પણ સમજદારી બે હલ થી કરવાના આર્થિક સમજ અને ખર્ચ પર સ્પષ્ટતા જરૂરી ઘા કમાણી અને જવાબદારી બને વચાંયુ જોઈ સાસબા ની કાવ અ સંતુલન રાખવું એકબીજાને સમય આપવાનો.
વૈવાહિક જીવનમાં પૈસાની સમજ પણ ખૂબ મહત્ત્વની હોય છે ન. વ્યવાહીક જીવન માં
એકબીજા ને સ સમય આપવો નાના પ્રેમ ભરા શબ્દો અને હાવભાવ નાતા ને મજબૂત બનાવે. માફિયાદ, આભાર અને નમ્રતા ની જરૂર છે. એકબીજાના સપનો સ સપોર્ટ કરવો સાથે પ્રગતિ કરવાની ભાવના રાખી ખુબ સરસ. ધન્યવાદ.
ધન્યવાદ, ધન્યવાદ, આવજો.